હ હા, અ અટવર્ક હ એ તો પ અડ લે હા
તો ગેરેજ હ, ગેરેજ હ પણ ગેરેજ આલા
અલ્ પહંચવાનો ગુંજા તુંમાં જ લઈને જાવ મે જ કર
છે.
હાલ બોલી
બલ તો
હા, બ
હે હા બોલને હલ, તો
દસ મિ આખા પઢા
એમે ચાલુ આડે તો ન
બોલે તે અક્ષરું થાય.
હમ્મ
એવલા એક મિટ ચારો રાખ એકમ
હ બરા પણ
બજા એટ
હલો હલો
હા હલો હલો બોલ તું આવ સીધા આંટી હલો
હમ્
જ બોલાવે ત મમ્મી
દાટું સણ મળ દવડા તો દવડાપણ એને
એમ
ની ગામ હું
એ
હું કામ પુસવાનું ઉઠું ના આ એ ક નને
હમ્મ
કીધું તે ફ્યાજ
હમ્મ તે કુંજ હોલે એવડ છ
સે માં અન્ટના બેસ
અ એ
એ કય ની હમ્મ
હં પૂશું
કહી મમી કસલે કોઈ્યા જમના બેઈને આવે જમવાનું હ હલો હ કોઈ નઈ તું કડુંઠ ભ તો ધને મે
તે ત આંતતીને શંતને કીધું
જવા લાગ મમી કેહું કામ કે્યાન કામ તો એમન ગ છે એમ બોલી તે બોલણી
હમ
એલે
મને તો
ગુંજા ક ગુંંજા
ગુંજિયા લોકો બોલાવ ત ગુંજિયાલા બોલતાડ
ભો હુંજાયને જુતાધું થઈ ગય ને મે તો બઉુ ખુશ થવા મ ર ગઈ લગ્ન થાય ને રડમ મને ત બાજુમાં વ્યવહાર જે હા એઇ કોઈને નથી દે હાડા મને ગ ભલો ખબર કે. ને હારુ છે મગી વારસે મગીું બે ની મંગીું ઉઠાડી મી કોણ ઉથડવાનું મેસે એમ મે કીધું. બોલ ની ભાઈ સાંજન બ. ચાર બ હોય એમ કં જ આગે એક વાધુંહ જ. ત્યારે હે ને નાકા હેાઈ અમડેહ પાહા બાગા ભાઈ ની ઘેરે પેલુ મોમોજ આપાના બૂલી ગયેલા. તો પહા અમે તે પેલૂ આપા ગયા પહા કં જયલા એમ કે. એ જાય એને બુધા તો ફરે બહુ સાર ભરે હોય. મને તો.
આવ આવણી બાડીમું. એ નાડું કડું એ. એુ દેખાઈ જ ન અગા મારું કેમ આમ સ્ટટ ર એવું સ્ટેટ રાખવાનું.
હું બાંધને મુકવાનું પેટ પેલું કે નાડું. બરાબર જ છે એ બો એવું થઈ જાય આ પેન્ટમાં પેલું. પેનટમાં એવું નહી થાય આ સિલ્ક વાળો પેન્ટ ને એટલે પેટ ની મળે એટલે એવું જ રહી.
હમ.
સાચે.
વે જાડી તો થઈ નેને ન્જેક્શન મકાય તો તો જાડી થ ને.
તમે શું કરો તો ખાવાય નહી તો કઈ બી વધારે બનેને ભૂખે નહી લાગે. બધારે હમણાં તોાઈ. પાંચ વાગે ભુખ લાગે ધ્યા ના. ા બિસ્કકીટનેવું ખાઈ લમ બોને કોઈ નાસ્તોાકરવા પડે મમ્મી રોટ બના. હા જનો.
ગમ ખાવાના ન ગમ ખાવાના એમ પણ ઘમ ખાય. ઓ હા હા તો ચ ચરવીી વઠ ગમથી.
એજ. હ. હવે નવ વાગે ગયાલે માથી વધારે ખવા હ બી નહી હવે. ત ક ન ખી. ડી બનાવ હાચે ન માગી જાય કો કહી પાણી માવાટ થઈ જાય ને કોહીને હ ખવા ગાયને કે તો. એ ખાલી પરવાર ગેલે.
મકાઈ ખાધ મકાઈ એટલી મોટી. એ મકાઈ મકાઈ મસ્ત હતી. પણ નહી હારી લાગી કેમ કે બાફેલી તો ક્યાં નહી ઉઠ એવું. કાણ જેવી લાગ્યા હવેને.
પ્ા જાની હરવા કર આજે ભવા કડા ગેલા છ. જાણી જાણી ખબર એક બેી દિવસની ક હો. જા થોડી કર તો આ પણ ના પહેલા થોડી કર અધ કલાક જ દબી ના હોઈ જ હો તો.
હ.
હલો
બરાબર
પણ.
હ.
બોલ ન અનન ઘ હરેલઇમાંપરર ઉજા હો ને શય જાય ખારલાર ત ઉપપર થ હોય તો. બોલો ખાઈને હય જ જાય પણ હન કેમ તમેય.
પઈલીની એટલે.
જાય નહી બધું મ કેમતો. બી જગી ગઈ લગન ન હોય તો બી કોઈ ને કોઈ ઉત્પન્નઈ જાય ભ કોઈ આવે નને કે મ. કે મહિને હચ વા હા મું અંકલ જઈ મ અમ્ કઈ બે લ કેમ તો પંદડા આવઠું નારે કોટ વાર કેમય નિ જાય ન. એ લોકો જાણે મારે હું જો. મ આડા બોલને. ના કેમજ માઠકો જ છે.
ભલે ત લગ્ન ની પેલી ભોરી પેલુંવાય કે બેન કવાય કે એટલે.
હું જાતો ઈચ્છા બની બો.
હ.
મોબીન પૈસા બીને લ માણસ કે લોકોર માત ન કેમી જ જે
હમ.
હને પગેલા બે હ લ ડા હેજ એ લોકો
દ હજાર રૂપિયા નીકલી જ એમાં
બરાબર છે બો
હ.
પરંતુ
કોઈ નહી
હા જો દાડ ભાત ન ખાઘો તે
પેલું પેલું તો નહી કરે તમા કરે કે નહી કરે માળખર કરે. મરકી ન હાક લાવ પમાં બ એમ
કરવા તો કર એમ તો બધા જા કરગાવાગ આવે તો લગન
એટ લગ્ન વાળાને ખવડનો સારો નહી કઈ એું થોડું જુઓ એ કામ ના કોયરા બધું કરવા લાગે એટલે ફળ આવે એમત પડી જાય
કોઈ આ નઈ આમાંમે પેલું બને નહ કોઈ ની ખવડાવ એવું તો ન કરે તમામગે દ મળે તયા
તમાટ વી કિલો હાલ અઢારે ઉગણી વી કિલોવું હાલએ
હમ
કકડાનું એટલા કિલો હા એટલે બી હા દહ પંદર હજાર લપિયાન હાક જીવી.
ગ એટલું બંને બચી જાય એટલા પછ યાર અમળથી પેલા ન દ ત હદી ના કરે છે એક બ મોકલા પેલું નાલું બધતું જવું એટલે. કરાઠ હ લ મ હાર થઈ જાયે કેમ
હમ એક વાર ન થોડા ત્રણ મહિના જ ત્રણ મહિના જ
એલ પણણમ એ પણ હમ.
પેલા મહિનામાં પેલા મહિનામાં
હમ.
પેલા મહિનાની સત્તાવીસ તારીખ.
તેલાકા બીજમને અગિયાર ફેબ્રુઆરી
અગિયાર ફેબ્રવાને
હા કેને ભૂલી જાય તું મને ટમ થઈ ગ યાદ કેમ નઈ રે ત ને બોને આપડ આ પેઠીું તો તું તો યાાર રાાગે
હ તે જ આઈડડટ
તાલો યાર જઈ ડ્રોઈંગને હ આ મે દખી લઈ.
બાય.
બ.
ભોલી મમ્મી તો બધું ભ પેલું જાખેતી હો હજી રાજલક્ષ્મીમાં સામાનના હારું હે લક્ષ્મીમાં બોલની.
તા કે હાજી હાજી હાડી લાવે.
ખબર મેં જોઈ આયવી બો મસ્ત.
બડકા બડકા કલર લાવે એકદમ ઝાખો કલરની લાવે
થાય જ ની હળખુ એકદમ બહુ મસ્ત વ્હાઇટ કલરની
બર.
કરતા. મને
બે
થેય ગેય
નઈ ખબર
જોની
જોની તુ
મુકીદે દસ સેકન્ડ
અમણા જ જયમાં હાથેજ
બેહી રેલા
હમ.
કાલે ની
પીધું હોય પણ જીરીક જ પીધું એમ
બો બોલ બોલ બોલ બોલ કરે
એતો શાંત ની રેય ખબર કે તને
હારો એમ
કોણ કોણ આપ પણને
હ
સાયન્સ નની આપજે
તોુ
ચાલો પહ કરર ઉપર મે ગુંંજાન પલા ફોન કરું ગુંજાન. મિલન કરું હમ
ચાલને.